હા બેન તમે કેમ છો?
મજામાં તમે કેમ છો?
આજનું આજનું આપણું ટોપિક છે આરોગ્ય અને સ્વચ્છતા વિશે.
હા બોલો
આરોગ્ય અને સ્વતંત્રતા આઝાદી એકબીજાના પૂરક છે શારીરિક માનસિક સ્વાસ્થ્ય તે વિના કોઈ પણ વ્યક્તિ કે સમાજ સાચી સ્વતંત્ર નો અનુભવ કરી શકતો નથી. શારીરિક સ્વાસ્થ્ય અનિયમિત કસરત સંતુલિત આહાર. અને પૂરતી ઉંઘ સ્પ શરીર માટે અનિવાર્ય છે શારીરિક રોગોથી મુક્તિ એ જીવન ની પ્રાથમિક સ્વતંત્રતા છે. માનસિક સ્વાસ્થ્ય તણાવ મુક્ત અને સકારાત્મક માનસિક સ્થિત વ્યક્તિને સાાચા અર્થ મા સ્વતંત્ર બનાવે છે. નિર્ણય લેવાની આઝાદી મન અને શરીર વ્યતિ વ્યતિને પોતાની કારી ગરદી અને જીવન અંગે સાયા નિર્ણયો લેવાની શક્તિ આપે, મહાત્મા ગાંધી જેવા સ્વતંત્ર તંત્ર સેનાઓની પણ સ્વદેશી અને આરોગ્યપ્રદ જીવન શૈલીને આઝાદી ને મહત્વપૂર્ણ હિસ્સા તરીકે ગણી હતી. સાબરમતી આશ્રમ જેવા ઐતિહાસિક સ્થળોએ આ આજ સાદગી અને આરોગ્ય કે વિચારનું દર્શન થાય છે.
તંદુરસ્ત શરીર અને સ્વતંત્ર વિચારોને સમન્વય જે વ્યક્તિ અને રાષ્ટ્ર તને પ્રતિ પ્રગતિ પર પંથ આગળ લઈ જાય છે. જો તમે ઈચ્છા આપ તો હું તમને વિષય માં નીચ શારીરિક અને માનસિક સુધાર માટે સૂચના ઓ કરે છે. આ તણાવ મુક્ત અને સકારમા સકાર સકારાત્મક માનસિક સ્થિર વ્યક્તિ તેને સાચા અર્થમાં સ્વતંત્ર બનાવે છે. સ્વસ્થ સ્વસ્થ મન અને શરીર જે વ્યક્તિને પોતાની કારી કારકિર્દી અને જીવન અંગે સાચા નિર્ણયો લેવાની આશક્તિ આપે છે. મહાત્મા ગાંધી જેવા સ્વતંત્રતા સેનાઓની પણ સ્વદેશી અને આરોગ્યપ્રદ જીવનશૈલી ને આઝાદ મહત્વપૂર્ણ હિસ્સા તરીકે ગણી હતી સાબરમતી તે આશ્રમ જેવા ઐતિહાસિક સ્થળોએ જ સાદગી અને આરોગ્ય ના વિચાર નું દર્શન થાય છે. સંતુલિત આહાર શારીરિક રોગોથી મુક્તિ અને જીવનમાં પ્રાથમિક સ્વતંત્ર છે આરોગ્ય અને સ્વતંત્રતા બીજાના પૂરક છે શારીરિક માનસિક સ્વાસ્થ્ય અને પણ વ્યક્તિને સમાજ સાથે સ્વતંત્ર નો કરતો શકતો નથી આ સેનાઓની પણ સ્વદેશી અને આરોગ્ય પર જીવન શૈલીને આઝાદી મહત્વપૂર્ણ હિસ્સા તરીકે ગણી હતી, સાબરમતી આશ્રમ જેવા ઐતિહાસિક સ્થળો આજ સાદગીને આપે છે. સ્વચ્છતા આપણા જીવનમાં બો બો કાર્યક્રમ બસ છે એ સ્વચ્છતા રાખવું એ બહુ જરૂરી હોય છે જીવનમાં સ્વચ્છતા હોય ત્યારે જ આપણા નિયમિત સફાઈ રાખવાથી મચ્છર, માખી અને બેક્ટેરિયાનો નાશ થાય છે. જેથી રોગો ફેલાતા નથી. માનસિક સ્વચ્છ વાતાવરણ મનને શાંતિ આપે છે અને કામ કરવાની ઉર્જામાં વધારો કરે છે. રોજ સવારે વહેલા ઉઠી ને સ્નાન કરવું ન કાપા અને જમવા પેલા હાથ, ધોવા ઘરમાથી નીકળતુ કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખવો અને ભીનો સુકો કચરો અલગ કરવો રસ્તા પર બાગ બગીચામાં ધાર્મિક સ્થળો એ ગંદકી ન કરવી અને પ્લાસ્ટિક નો ઉપયોગ ટાળવો સ્વચ્છતા ત્યાં પ્રભુતા આ સૂત્રને સાર્થક કરવા માટે દરેક ના નાગરિક પોતાની જવાબદારી સમજીને યોગદાન આપવું અનિવાર્ય છે. જો તમે ઈચ્છો તો ઈચછો તો હું તમને આગળ આ વિગતો આપી શકું છુ. સ્વચ્છ ભારત મિશન નાથ તાજા અપડેટ શાળાએ સોસાયટી વતીુ અને સ્વચ્છ સ્વચ્છતા આપણા જીવનમા પ્રભુતા જેવું છે. સ્વચ્છતા રાખીએ તો આપણને આપણને શરીરને આપણે બધા લોકો ફિટ રહીએ શકીએ કેી છે. સ્વચ્છતા એક માત્ર સારી આદત નથી પરતુ તે સુખી અને લાંબા જીવનની ચાવી છે, આપણે ત્રોમાં પણ કહેવાય છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એટલે જ્યાં સફાઈ હોય, ત્યા ઈશ્વર નો વાસ જરૂર હોય.
બીમારીઓ ન આવેને ક દેખનારો દવાખાનોને ખર્ચ પછી અને પરિવારોને સુખી રહે છે. શહેરોને શહેરોને ગામડોને દેશોનું ગૌરવ ન વધારે અને પ્રવાસેને આકર્ષિત કરે છે, અને મહાત્મા ગાંધીની સ્વતંત્રતા જેવીું સ્વચ્છતાઓને આયુ હતુ. દેશમાં સુંદર બનાવવા માટે વડાપ્રધાન દ્વારા સ્વચ્છ ભારત અભિયાન પણ શરૂ કરવામાં આવી છે, જેમાં દરેક નાગરીની ભાગીદારી છે. સ્વચ્છતા શાળા કે કોલેજમાં સ્વચ્છતા પણ વક્તવ્ય અથવા રાખવો જોઈએ સોસાયટીમા ગામડામાં જાગૃત લાવવા માટે સ્વચ્છતા સ્ સ્વચ્છતા એક એવી ચીજ છે, જ્યાંથી આપણે લાંબો સમય જીવી શકી છીએ સ્વ્છ શરીર માં ર રહે તો આપણું ટેકી જાય ઉમર એ થાય અને સ્વચ્છતા પોતાના શરીર માં રાખવું બહુ જરૂરી છે, સ્વચ્છતા રહે તો રોગીને નિરોગી રે એ એનાથી કઈ નહી હલો. હલો
હેલો હા બેન હા હા મેં બોલવા માંગુ છુ.
કેવ
હ આપણા જીવન ના સ્વચ્છતાનુ ઘણું મહત્વ છે, જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા જ્યાં સ્વચ્છ ત્યાં પરિવર્તનતા આ સૂત્ર આપણા જીવનમા વણી લેવા જોઈએમ વાણી લેવા જોઈએ શરીરના સુંદર શરીર ને સુંદરતાની માટે શારીરની સ્વચ્છતા ખુબ જ જરૂરી છે. આંખ નાક કાન દાંત ન બધું બધુ વગેરે અ અવયવ નો ચોખો રાખવો જરૂરી છે. આપણા કપડા પા પણ કપડાં પણ સ્વચ્છ હોવુ, જોઈએ સ્વચ્છ સ્વચ્છતા શરીરની અને સ્વચ્છય સરી કપડા આપડા મનને સ્વચ્છ રાખે છે. આથી આપણા શરીર તા તાજગી તાજગી અનુભવી છે. છીએ, અને આપણા ઉત્ત સાહમાં વધારો થાય છે, આપણી સર સરકાર સરકાર ટીવી રેડિયો અને વર્તમાન પત્રો જેવા રગ પ્રસાર પ્રસાર માધ્યમાંથી
લોકો માં લોકોમાં સ્વચ્છતા, સ્વચ્છતા અંને પ્રભુતા કે પ્રભુતા કેવવા માટે ઘણા પ્રત્યનો કરે છે. પ્રયત્નો કરે છે. કાર ર્યક્રમ નો, કાર્યક્રમ નો લોકો પર સારી, સારી અસર થાય છે. સૌથી સો, સાથે સાથે સ્વચતા આપડા આપણા અંગનો નિયમ ઘટને નિયમ ઘટને સરકાર તેના, તેના તેના સખત થાય સથાઈ સ્વચ્છતા ભણાવે છે, આ આ અંગ્રેન આવે છે, જો છીએ, સફાઈસ સફાઈ સફાઈ સુચવે દ્વારા, આપણા લોકો ભૂતી આ લાવી શકાય છે એમ. સ્વચ્છતા આપડા સ્વચ્છતા રાખવામાં આપણા જીવનમાં ખુબજ કોઈ પણ તકલીફ ન થાય છે, જેથી આપણને સ્વચ્છ રાખવું જોઈએ, ગંદો કપડો નહી પહેરવો જોઈએ, ગમે ત્યાં કચડો નહી નાખવો જોઈએ. જેથી આપ કચરા નાખવાથી ડેન્ગ્યુ, મલેરિયા એ એવા બધા બીમારી થાય છે, જેના અ જેના દોષ સી આપડે પોતે છે. આપણે જ્યાં ત્યાં કચડા નાખીએ છીએ, જેના કારણે આપણને જ બીમારી થાય છે. આપડે ઇ શાળા, શાળા, ઘેર, ઘેરનો બહાર નો અ બધું કઈ પણ કચરો નાખવો નહી, કચરો કચરા પેટીમાં નાખવો. એથી આપણને ખૂબ જ સારી હો, સારું હોય છે, આપણે જ્યાં ત્યાં કચરા ફેંકી દે છે, તેથી આપણને જ નુકસાન થાય છે. આપણને જ નુકસાન થાય છે, તેના લીધે આપણે બીમાર પડીએ. ગ અ ગટ ગટર માં કચરો નાખીએ છીએ, ગટર નો માંથી ડેન્ગ્યુ મચ્છર, એવું બધું બીમારી ઉપજે છે. એ એ એ બીમારીના દોષી આપ આપડેજ છીએ, જેના કારણે આપણને જે બીમારી થાય છે. થાય છે, આપણે આપડે જ્યાં આપડે જ્યાં સ્વચ્છતા રાખીએ, ત્યાં પ્રભુતા રે પ્રભુ જ્યાં સ્વચ્છ રહે, ત્યાં પ્રભુતા રહે છે. આપડા શાડા, ઇકૂ, શાળા, ઘેર બધુંજ સ્વચ્છ રાખવું જોઈએ. બધું સ્વચ્છ રાખવું જોઈએ. હલો.
હલો.
હા બેન.
તમારાથી વાત કરીને સારું લાગ્યું.
મને પણ ખુબ જ સારું લાગ્યું તમારાથી વાત કરી ને. બ